એ કેમ છો.
નમસ્તે મજામાં છું તું કેમ છે
હું પણ મજામાં છું આજે મને તારી સાથે સેવિંગ મની. વર્સેસ સ્પેડિક મની હા વિષય પર વિાર. વાત કરવાની છે.
હા હા વાહ આ તો ખુબ ઉપયોગી ને જીવનની સાથે જોડાયેલો વિષય છે. પૈસા કમાવા આવો જેટલો જરૂરી છે તેટલા જ સમજદારીથી. જ કર્જ કરવો અને બચત કરવું પણ જરૂરી છે.
હા સાચું છે આજકાલ તો ઘરના લોકો પૈસા. પૈસા કમાવે છે પણ બચત નથી કરતા. બીજી બાજ શું કોઈ લોકો. ખૂબ બચત કરે છે એ પણ જીવનાનો આનંદ લેવી છે ન તો ખર્ચ કરાવવામાં ડરે છે.
હા એકદમ એટલીસ્ટ સેવિંગ મની અને સ્પેન્ડિંગ મની બનમાં સંતુલન રાખવું ખૂબ જરૂરી છે.
હાજે તો પે પેલા. આપને તો સેવિંગ મની વિશે વાત કરીએ બચત એટલે શું.
હ બચત એટલે આપની કમાઈ માટે. થોડો ભાગ ભવિષ્ય માટે બાજુ પર રાખો બધા પૈસા એક સાથે. ફર્જ ન કરી દેવા પણ જરૂરી સમય માટે સંભાળી રાખવા.
હા એટલે જે પૈસાજે બચાવશું એ આપને ભવિષ્યમાં. કમ લાગે છેને
હા મજ જરૂરી જેમ કે અચાનક બીમારી આવી જાય ઘરમાં કોઈ એમરજન્સી થાય બાળકોના શિક્ષણ માટે પૈસા જોઈએ વ્યવસ્થા કરવું હોય પન લગ્ન છે પ્રવાસ અથવા કોઈ મોટી ખરીદી કરવી હોય ત્યારે બચત ખૂબ કામ લાગે છે ને?
હા જો આપની પાસ જ પસે બચત હોય તો સંકટના સમય ગબરાટ ઓછી થયે.
પજ મજે એકદમ બચપત અ મજે એકદમ બચત તો વક્તિને સુરક્ષિત મહેસૂસ કરવા આવે છે વય શું
તો કરવાના મુખ્ય ફાયદા શું છે?
મજે ઘણા ફાયદા છે. પેલો ફાયદો આર્થિક સુરક્ષા મળે છે. બીજો ફાયદો અચાનક ખર્ચ આવે તો ઉધાર લેવાની જરૂરત ઓછી પડે ત્રીજો ફાયદો ભવિષ્યના સપના પૂર્વાર કરવા મદદ મળે. હ એ ચૌથો ફાયદો છે મનમાં શાંતિ રાખે જે મારી પાસે થોડાક પૈસા સુરક્ષિત છે વઈ મજે પાંચવો ફાયદો છે. બચતની આદત વ્યક્તિને શિસ્તબદ્ધ બનાવે છે.
હા મને મને તો લોગે છે કે બચત કરતા લોકોના વધે જવાબદારી બનશે.
હા કારણ કે એ લોકો કર્જ કરતાં પહેલે વિચાર કરે છે આ ચીજ ખરીદેવી જરૂરી છે કે નહીં
હા આજે બચાવેલા પૈસા કાલે આપને આધાર આપે છે.
હા મજે હવે તો મજે સ્પેડીંગ સ્પેન્ડિંગ મની એટલે ખર્ચ કરવું જોઈએ એ વિશે વાત કરીએ.
હા મજે કરજા કરું એ એટલે રોજિંદા જીવનની જરૂરતી માટે પૈસા વાપરાવવો જેમ કે ખાવાનું કપડા શિક્ષણ દવા ખર્ચ યાત્રા બિજલી મોબાઈલ બચન બચ્ચા નો ફી તે નંતર ભાઈ ઉત્સવ સામાજિક પ્રસંગ આ બધા માટે ખર્ચ કરવો જરૂરી છે.
હા મજે ખર્ચ તો જીવનનો આવશ્યક ભાગ છે જો પૈસા કમાઈએ પણ ખર્ચ ન કરીએ તો તો જીવનમાં ચાલશે કેવી રીતે હે ને
સાચું પૈસા કેવલ જમા કરવા માટે નથી પણ યોગ્ય સમય યોગ્ય વસ્તુ ઉપર ખર્ચ કરવો પણ જરૂરી છે.
એટલે તો ખર્ચ કરવુંનું મતલબ મજે ફ્યઝલ ખર્ચી નથી નતર પણ જરૂરી અને ઉપયોગ વસ્તુઓના માટે પૈસા વાપરું જુ
હા બિલકુલ જો આપણે પોતાના સ્વાસ્થ્ય શિક્ષણ ઘરની જરૂર વ્યવસાય સાધના સામગ્રી હવે સંગવડ આરામ અને પરીવરના સુખ માટે પૈસા ખર્ચ કરીએ તો એ કે ખર્ચ કહેલાય
હા ખર્ચ કરવાના ફાયદા શું હોય શકે?
મજે ખર્ચ ઘણા મજે ફાયદા છે પેલો ફાયદો જીવનની જરૂરીથી પૂરી થાય છે બીજો ફાયદો સગવડ અને આરામ મળે છે ત્રીજો ફાયદો શિક્ષણ વ્યવસાય સ્વાસ્થ્ય પર કર્જ કરી તો ભવિષ્યત સુધાર છે એ ચોથો ફાયદો પરિવાર સાથે નાના મોટા વય આનંદના પ્રસંગો ઉજવી શકે છે પાંચો ફાયદા મજે પૈસા યોગ્ય રીતે કર્જ કરીએ તો જીવનની ગુણવત્તા સુધરે છે.
હા જે જેમ કે સારું અર્થ બાળકોનું શિક્ષણ બાલકોણ શિષ્યા નર સારા કપડા નંતર સ્વાસ્થ્ય પર ધન્ય અને તો આ બધી ખર્ચ જતો છે પણ જરૂરી ખર્ચ છે.
હા મુજે એકદમ પૈસા ફક્ત બચવા રાખ હો અને પોતાની જરૂરિયાત દબાવાબી દેવી એ પણ યોગ્ય નથી.
હા એટલી બચત પણ જરૂરી અને ખર્ચ પણ જરૂરી તો બધા માં સમરે બધે બટું તો સાવ સંતુલન કેવી રીતે તે ફેરવું
હા મુજે ઉદાહરણ આપે ને આપને ઉદાહરણ આપને. અમિતાબેન
હા.
બઉ હા મુજે ઉદાહરણ તમે આપીને તો તેનું ઉદાહરણ છે કે જેમ કે
જેમને કોઈને કોઈ મહિનામાં વીસ હજાર રૂપિયા આવે તો પેલે ઘર ખર્ચ દવા ફી બીલ્સ રાશન અને જરૂરી ખર્ચ માટે બાજુ પર રાખી પછી થોડો ભાગ પછત માં મૂકી દે અને બાકી માટે થોડો ભાગ પોતાની નાની ની ઈચ્છા ફાઉટિંગ ગિફ્ટ અથવા કપડાં માટે વાપરી શકીએ.
હા વા મજે એટલે ફેરે સા આવે ત્યારે પેલો બટો ખર્ચ કરી દેવોનો નંતર પણ યોજના બનાવી
હા એન્નેજ મની મેગનેજ એડનેજ મની મેગનેજ મેન્ટ કહેવાય
ખર્ચ તો મુજે કરાવું જોરી છે પણ ફિજુલ ખર્ચ ન કરાવી છે.
હા મુજે ફીજલું ખર્ચે એટલે એવા ખર્ચની જરૂરી ના હોય કેવલ લાલ હોય છે દેખાવામાં અથવા શૈક્ષણિક ઈચ્છા માટે કરવામાં આવે જેમ કે ઘરમાં જરૂરિયાત હોતા છે. બારબાર અવનાશક શોપિંગ કરવું ફક્ત ઓફર જોઈને ખરીદી કરવી સોશિયલ મીડિયા જોઈને બીજાની નકલમાં ખર્ચ કરવો.
હા ત્યારે તો સે સેલ છે ઈટલા જ માટે તો લોકો વસ્તુ કરી દે લે છે નકર પછી અનો ઉપયોગ પણ નથી કરચા
એકદમ ડિસ્કાઉન્ટ હોય એટલે ચીજ જરૂરી બની જાય એ જરૂરી નથી.
મોબાઈલ કપડા ન તો કોસ્મેેટિકસ ન તો સજાવટની વસ્તુઓ આમાંલા લોકોને વધારે વસાઈ જાય છે.
હા અને પછી મહિનામાં મહિનાના અંતમાં પૈસા ઓછો પડે છે. વધારે બચત કરવી પણ શું યોગ્ય છે.
એક પ્રશ્ન વધારે બચત કરાવી હંમેશા સારું છે.
બચત ખૂબ સારી આદત છે પણ જો કોઈ વ્ય એટલી બચત કરે તો પોતાની જરૂરિયાતો પણ પૂરી ન કરે સ્વાસ્થ્ય પર ખર્ચ ન કરે. બાળકોનું શિક્ષણ ટાળે આરામદાયક જીવન જને જીવે તો સંતુલિત રીત નથી.
હા ઇતરે એટલે તો બચત ના એટલી ન હોવી જોઈ કે જીવન માં આનંદ. જનારે.
હા પૈસા જીવનમાં સુધરવા માટે છે એટલે અતિ બચત અને ખર્ચ પણ બને કોટી બાજે છે.
મને તો લાગે છે કે સાચી સમય તો એમાં એમાં છે કે કાઈ ખર્ચ કરાવ કરું કરી છે આ ક્યાં નથી.
હા મુજે એમરજન્સી સમય બચત કેવી રીતે કામ લાગે છે.
આમાં જે ધાર્યે કે ખોરામાં કોઈ અચના અચાનક કસે થી બીમારી. પડે ન તો હોસ્પિટલમાં ખર્ચ આવે નોકરી જાતી રહે ન તો વ્યવસાયમાં પણ. નુકસાન થય નતર ઘરમાં રેપીટેન્સનો પણ. જ આવે નિતો ત્યારે બચત નું બહુ તો જરૂરી સાબિત થાય.
હા અને અ અને એક માનસિકતાના. એમાં પણ વધે છે બછત યોગ્ય કોન્ફિડન્સ રહે છે. કે થોડો આધાર મારી પાસે છે બાલક નું બચત શીખવવું છે
જે બાળકો માં તો બસ હમ. મજે બચત નીતો આનંદ કેવી રીતે લવી.
નાની ઉંમરથી જ પોકેટ મની માંથી થોડો ભાગ બચ વાવો શીખવાવો પૈગી બેંક આપો. તો એને સમજાવું કે બધા પૈસા પરંતુ ખર્ચા ન કરી દેવા.
હા આથી તો બાળકો ને પૈસાની કિંમત સમજે છે.
હાજ આમ જે અને કે લોકો બાટકે. અ જરૂર ઈચ્છા વચનોને ફરક પણ સમજે છે. કમાઈ ઓછી હોય તો શું.
જો કોઈ ની કમાઈ ઓછી હોય તો. એ સુ બચત કરીની શકે.
આમ જે કમી સમજે છે એમ જે હા જરૂર બચત મોટી રક. રકમ થી જે શરૂ થાય જે જરૂરી નથી. નાનો ભાગ પણ બચવાવી શકાય મુખ્ય વાત આદતની છે.
ઈ જે પંચાસ રૂપિયા નંતર દસ રૂપિયા પાંચસો રૂપિયા જે શકે. તે બચત કરાવી છે.
હા મતલબ તેજ નામ જે આ તે બાલક પૈસાની બી કિંમત સમજે છે. પણ બકેટ. જરૂરત ઈચ્છા વચનનો ફરક પણ સમજે બાલકો. નો બચતની આદત પણ કેવી રીતે જોઈ છે તે પણ મત્વનો છે બધા પૈસા તુરંત ખર્ચ ન કરી દેવા તે મુજે ખૂબ ભાઈ છે ને.
હા અને હા મજે અને હાં. જો બચત ના હોય તો ઉદાહરણ લેવું પડે નતર ખર્ચ લેવું પડે. અથવા બીજાની મદદ પણ નિર્ભર દ રુ રેવું પડે.
કોન્ફિડન્સ રહે છે કે જે થોડા આધાર મારી પાસે છે એમ બી આપને માટે છે મુજે કોન્ફિડન્સ. બીજો એ.
મને તમારી જોડે સ બોલીને સારું વાગ્યું ધન્યવાદ થેન્કયુ.
હા થેન્કયુ.